હલો.
હલો.
કેમ છો ભાઈ?
એક ડમમજામાં. તમે કેમ છો?
મજામાંને આરામ કરી રહ્યું છું હમણાં તો કરી જ છું તમે શું કરી રહ્યા છો હમણા?
કઈ નહી મેં પણ આરામ જ કરી રહ્યો છ, શું કેવું હમણાં હાલમાં મુવીને હું જોવં છું?
હા હાલમાં તો વેકેશન છે તો જોવા જ પડે ને ઘરે ટાઈમપાસ પણ શું કરીએ પરંતુ ટાઈમપાસમાં એવું નથી કે મવી જ જોવું જોઈએ પરંતુ, જે સમય મળે ફ્રી એ સમય હું જોઉં છું મવી કે અમ તો જે વેકેશન પડેલું હતું એમાંમે જે કોર્સ કરેલા હતા ટપલ સી નું. અને જે ટાઈમ મળે છે ફ્રીમાં ત્યારે હું મૂવી સિરીઝ છે પછી તમે જાણો જ છો કે, હોલવૂડની મૂવી સિરીઝ ખૂબ પ્રસિદ્ધ થઈ જાય અને બધા લોકોને ખુબ ગમે છે અને મારો સ્ટુડિયો તો કોઈને નહી ગમે, સ્ટુડિયો જેટલું સારું છે ને બધા અરની મૂવી હોય છે, એવેન્જર્સ છે પછીટ ોર છે પછી, ઇન્ફિનિટી વોર છે ઘણી બધી મૂવી ખૂબ ફેમસ છે અને ઘણા બધા લોકોને ખૂબ ગમે છે, અને ઈન્ડિયામાં પણ ઘણા બધા લોકોને ગમે છે અને બહારને મૂવી બધાને બહુ જોય છે, કારણ કે આજકાલના જે યુવા છે બાળકો છે તેમને ખૂબ આવું બધું જોવાનું ગમે છે, અને મને પણ ખૂબ ગમે છે. કારણ કે જ મુવીમાં આપણે મજા આવે ખુબ મજા આવી જાય છે, શું તમારે તમને કેવું ગમે છે આ મુવી છે સિરીઝ છે તમે જોવ છો માર્વલ સ્ટુડિયો વા
હા તો હું મારો સુ જો છું મારો ફ મ જોવા ગમે છે, અને હાલમાં શ જેવા હતો અને ખુબ જ મજા પણ આવી હતી. એક્સપિરિયન્સ એકદમ મસ્ત હતો કારણ કે એટલી મજા આવી ગયા હતી, અને એમાં પણ જે ઠોરની એન્ટ્રી પડે છે તે તો એકદમ સીન લાખોમાં એક હોય એવું લાગ્યું, અને ખુબ જ મજા પણ આવી અને હાલમાં શું છે જે એનિમીને જે આવે છે, અને ઘણા લોકો એને કાર્ટૂન એમ પણ કહે કહે છે. જોવા જ તો કાર્ટૂન તો છે, એ તો બધાની નજર અલગ અલગ છે, જે નજર થી જો પરંતુ મને તો એ કાર્ટૂન લાગે છે અને હું તો જોઉં છું, અને પેલા મેં સોલર લેવલિંગ પણ જોયલ હત, તેમાં મને ખુબ જ મજા પણ આવેલી હતી અને રસ પણ ખુબ જ હતો, એટલે હું તો જોયું મને પેલા તો કંટાળઉટ કે આ શું આ કાર્ટૂન એ વસ્તુ શું જોયાર એમાં કંટાળઉટ હશે, પરંતુ મેં જયારે જોયું અને મારા ફેન મને કીધું કે તમે ખાલી એક વાર જોવાનું ચાલુ કરો, પછી તમે એને જો જોતા જ રહી જ શું એમ તો મને પણ એવું લાગ્યું કે એવું તો શું હશે કે એમાં એટલું બધું લોકો જોતા છે, તો મેં પણ જોયું પરંતુ સોલો લવલિંગ જયારે મેં જોયું ત્યારે મને પણ ખુબ જ મજા આવી, એટલે મને એવું લાગ્યું કે બધા જ એનિમી ખુબ જ સરસ હશે તો મેં બીજું પણ એનિમી જોયું, તે લવ સ્ટોરી વાલ્યું હતું તેમાં મને એટલું બધી જોયું એટલી મજા નહી આવી, એટલે પછી મેં એનિમી કરી દીધુ, પરંતુ જે હમણાં જે ડો્ટર ડુસર બીજી સિરીઝ આવી છે, તે હું જોવાનું ચાલુ કર્યું તે પણ ખુબ જ મસ્ત છે તેમાં કેટલાક તેમાં શું બવામાં આવે છે કે જે ડુમસ હોય છે તેઓ રાત્રિનો સમય આવે છે, અને એ લોકો માણસ લોહી હોય છે મનુષ્ય ન, તે લોહી પીને એ લોકો શક્તિ વધે છે તો એના પર એના ખિલાફ લડવા માટે જેો જે આર્મી હોય છે, તેમને લડતું થે છે અને એક છોકરાની બહેન જે પોતાની બહેન હોય છે, અને તેની ફેમિલી પણ એ લોકોને પણ કરી દે એટલે એ લોકોનો પણ ડુમસ એ લોકો પણ ડુમન્સ બની જાય છે, તો એ એની બેનને બચાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે, અને કેટલીક જે હારડ કસરત પણ કરે છે મહેનત કરે છે, અને કેટલીક વાર તો લોકો એને મનાઈ પણ કરે છે કે એક ડુમનસ સાથે તમારે કસરત નહી કરવ જોઈએ એ આપડો આપ આપણી ખોન પાછળ એટલે કે આપડા જીવ પાછળ એ લોકો પડેલા હોય છે, એટલે એ લોકો બચવા માટે પ્રયત્ન કરે છે અને ડ્યુમાન શું હોય છે કે રાત્રિનો સમય નીકળે છે, સવારને જે સૂર્યની કિરણો એમની ઉપર પડે તો એ લોકો બસ માં થઈ જાય છે એટલે કે જીવતા રહેતા નથી. એટલે રાત્રેના સમય નીકળે છે અને લોકો ખુબ જ ડરી પણ જાય છે, પરંતુ એમાં પણ અમુક લેવલ ના જે માણસો હોય છે અને લેવલ આપવામાં આવે છે, કે એ લેવલ ના મનુષ્યો અમુક ડિમન્સને હરાવી શકે છે ને ડિમન્સમાં પણ, ચૌદ લેવલ સુધીના ડિમન્સ હોય છે. એટલે કે એ જેમ જેમ લેવલ વધારે, તેમ તેમ ખુબ જ શક્તિશાળી હોય છે પરંતુ એક વાર એ લોકોને ડિમાન્ડ હરાવી પણ દે છે, પરંતુ એનાથી ચી રમ જે રેન્કના ડિમાન્ડ હોય છે તેઓ આવે છે અને એમને મદદ કરે છે, અને હાલમાં મેં આટલી સીરી જોઈ છે, અને આગળનું મારું જોવાનું બાકી છે. કારણ કે એના ટોટલી પાંચ સિઝન છે અને દરેક સિઝનમાં મેં હમણાં જે સિઝન જોયું છે, તેમાં પાંચ ત્રેવીસ કે ચોવીસ એપિસોડ જોવા મળે છે એટલે એ ખૂબ જ લાંબી સિરીઝ છે, પરંતુ મને ખૂબ જ મજા આવી છે આ દરરોજના હું કામ પણ કરું છું થાકી જાઉં છું, તો પણ રાત્રિના સમય મારે જોવા જ પડે છે. ઊંઘ આવે છે તો પણ હું ચાક્ટો રહીને પણ જોઉં છું કારણ કે મને સિરીઝ જોવાનું ખુબ જ ગમે છે, તમે એનિમી કોઈ વાર જોયું છે અને તમને કેવું લાગ્યું છે એનિમી?
હા મેં પણ જોયું છે અને મને પણ ખુબ ગમે છે કારણ કે તમે જે બધી તે રીતે મે પણ જોયું છે, અને અમારા ઘરે બધા એવા નાના બાળકો છે કે પછી યુવા છે કે મારા જે ભાઈ છે એમને ખુબ ગમે છે મા ભાઈ માંથી મેં જોયું કે એ લોકો શું જોયું છે. કે પછી એમને પૂછ્યું કે આ શું છે એનેમી મને પણ બતાવો ને, તો મેં જોયું અને પછી જોયું તો મને ખુબ મજા આવી. અને પછી મને જોવાની ખુબ ગમે અને આવું બધું તમે કીધું, કે હમણા જેમો ફ્લેવર જે આવેલી છે એનિમી ડ પણ ખુબ સારી છે. એ મારે એક સગા સંબંધી ભાઈ મને કીધેું કે આ જે મોબાઈલ હું ચલાવું છ. ત્યાં મને ખબર પડી. કે કેવી રીતે એને યુઝ કરવું ને કેવી રીતે એ લોકો કરે છેને બધું કરે છે કારણ કે ડિમોસલેયર વિશે એનિમી જેવું હોય છે પરંતુ, એમાં થોડું ઘણું અગ અલગ હોય છે, અને એમાં જોઈએ તો તો છે ઘણા બધા લોકોનેવ જોવાનું પણ ગમે છે, એમાં પણ બધ એનિમી ટઇપ જ બું એ બધું આવે છે, અને તમે જાણો છો કે હમણાં એ જે બાળકો છે યુવા પેઢી છે તેમને, એ લોકોને એવું બધું આવી બધું એનિમેશન વાળું કાર્ટૂન છે એવું બધું જોવાનું ખુબ ગમે છે અનેને ઘણા બધા લોકો એવી ર બનાવે છે કોન્ટેન્ટ યુઝ કરે છે, અને ડાયરેક્ટરો પણ વિચારે છે ને તે બધું કરે છે અને તમે જાણો જ છો કે આજકાલના જે ડોરેમોન છે, ટોમ એન્જરી છે, છોટા ભીમ છે, પોકેમોન છે સિનચેન છે એ બધા કાર્ટૂન ના ઘણા બધા ફેન હોય છે અને ઘણા બધા લોકો જોઈ પણ છે અને મને પણ હમણાં તો જોવાનું ખુબ ગમે છે. ને ખુબ મજા પણ કરું છું. કારણ કે આ જોવા નું મને મને આખું માઈડ ફ્રેશ થઈ જાય છે અને ઘણા બધા કાર્ય હું કરી શકું છું અને ઘણા બધા ખાવા બેસું ત્યારે મને તમે જાણો છો કે આજકાલના કે આપણા દેશમાં ઘણી સુપ્રસિદ્ધ એવી સિરિલ ધારક માટે ઉલચા ચશ્મા બધા જોય છે અને આ બધાને ખૂબ ગમે છે. કારણ કે એ જોવાની મજા અલગ જ હોય છે અને મને મારા ઘરે પણ બધા લોકોને ખૂબ ગમે છે અને ખૂબ મજા પણ મારે છે. કારણ કે આવી બધી સિરિયલ ના લીધે આપણે જ એક હસીએ છીએ, મજા કરીએ છીએ. કારણ કે જીવનમાં હસવું ખુશ રહેવું ખુબ જરૂરી છે. કારણ કે આવું બધું કરવાથી આપણા શરીરમાં સારું રહેશે અને આવું બધું જોવું જોઈએ. કારણ કે આપડે ઘરેને ઘરે બેસી રએ ફોનમાં કઈ કરીખું પેલ થઈ જાય છે, ડાયવર્ટ થઈ જાય છે. મગરજમ લે હસવું જોઈએ એ ખૂબ જરૂરી જીવન માટે એટલે આવી મુૂવી છે, સિરીઝ છે જોવું ખૂબ જરૂરી છે. બાકી ભાઈ તમે તો ઘણી બધી આવી સિરીઝ છે, સિરિયલ છે પછી કાર્ટૂન છે જોયલુ જ હશે પણ તમે કોઈ મોટિવેશનલ બધી મુવી કે સિરીસ જેવું જોય છે તમે?
હા એમ જોવા જઈએ તો મોટિવેશન વાળી તો મે ખુબ જ મુવી જોઉ છું મને ગમે પણ છે અને હાલમાં જે ટ્વેલ્થ ફ મુવી હતી તે પણ મે જોય છે અને મને ગમી પણ હતી અને એમાં એજ્યુકેશન જે પેલો બાળક હતો એટલે કે મોટી ઉમરનો જે હતો તે યુ પી એસની તૈયારી કરવાનો હતો. એને તો ખબર પણ ન હતી કે યુ પી એસ સી શું છે. પરંતુ એ જયારે ગામમાં રહેતો હતો જે ગામમાં ત્યાં શિક્ષકો દ્વારા તેમને ચોરી પણ કરવામાં આવતી હતી. એઝામમાં તો જયારે જે ઉચ્ચ શષણ અધિકારી હતા તે આવ્યા હતા તેમણે એમને પકડી પાડ્યા હતા તો ચોરી કરતા પકડી અને એમને પૂછ્યું હતું કે તમે ચોરી કેમ કરો છો? ત્યારે એમને એવો જવાબ આપ્યો કે અમારે ત્યાં તો ચોરી થાય છે અને એવી રીતે તો પાસ થાય છે. કેમ કે ગામડું એટલું વિકસિત નહી હતું તો એમને એવું પણ શીખવા આવ્યું હતું કે ચોરી એ ખુબ જ એ ગુનો છે એવું નહીં કરવું છે. તો એણે પાછી એક્ઝામ એટલે ચોરી નહી કરી અને બીજી વખ પાસ કરી પછી એ શહેરમાં ગયો કારણ કે એણે યુ પી એસ સી ની તૈયારી કરી હતી તો એની પાસે જે કોચિંગ હતી તે કોચિંગ માટે પણ પૈસા ન હતા તો એમણે ભઠ્ઠીમાં કામ કર્યું એટલે કે જે લોટ દળવાને મિલ આવે તેમાં પણ કામ કર્યું ઈટની ભઠ્ઠીમાં કામ કર્યું એમ ઘણી બધી જગ્યાએ કામ કર્યું અને એમને શીખવા મળ્યું અને એ લોકો એટલે હમ્મ પણ એ લોકો કાઢતો હતો પણ થોડો ઓછો ટાઈમ કાઢતો હતો અને પોતાની ખુબ જ મહેનત આપી અને એ જયારે સિલેક્ટ થયો ત્યારે એની ખુશી પણ અલગ હતી. એટલે મને પણ એ જોઈને ખુબ જ આનંદ થયો. અને આપણે પણ આમ યુ પી એસ સી ને કઈક કોઈની પણ તૈયારી કરીએ તો પેલા એ મુવી જોઈએ જોવું પણ જોઈએ અને હાફ સી એ ને પણ એક મૂવી આવી હતી તે પણ ખુબ જ સારી હતી. તેમાં પણ ઘણું બધું મોટિવેશન મળ્યું તું અને મોટિવેશન તો સાચી જ છે પરંતુ અમે શું છે કોઈ કોઈ વાર વાચતા વાંચતા કે પછી ઘરે હોઈએ તો ઘરે કોઈ વાર કંટાળીએ તો અમે પણ આ જે કાર્ટૂન સેટ જોઈએ છે. જેમ કે છોટા ભીમ છે, ટોમેન જેરી છે, વકડમ પકડાય છે. એમ ઘણા બધા જે કાર્ટૂન છેે તે પણ જોયે છે તેના દ્વારા પણ અમારું ખુબ જ સારું એવું મનોરંજન થાય છે અને બાળકોને પણ જોવાની મજા આવે છે. અને કેટલાક અ લોકો તો શું કહે છે કે હજુ આટલી ઉંમર થઈ ગઈ તો પણ તમે હજુ કાર્ટૂન જ જોઓ છો. એમને અમને સંભળાવે પણ છે. પરંતુ કાર્ટૂન જોવાની કોઈ મજા જ અલગ છે અને એ લોકોને સમજાવ નથી શકતું કારણ કે નાનલેથી અમે કાર્ટૂન જોતા છે એટલે અમને અમારી પણ ખુબ જ યાદાશત અમારે પણ એમ એવું થાય છે કે કાર્ટૂન તો જોવું જોઈએ. પછી કેટલું બી મોટું સંકટ અમે કાર્ટૂન જોઈએ છે. તમે પણ આ કાર્ટૂન એવું તો તમે પણ જોતા જ હશો ને?
હા ભાઈ કાર્ટૂન ને એવું તો હું જોઉં છું ને તમને કીધું કે મે ટોમનજેરી છે કે પછી છોટા ભીમ છે એ નાનપથી જોતો આવી રહ્યો છું અને હમને પણ જોઉં છું અને મને તો ખુબ ગમે છે. ભલે મને ઘરે બધા નાના સમજે પરંતુ હમણા જે કાર્ટૂન જોવાની મજા જે અલગ છે તે તો હવે અલગ જ છે કારણ કે મજા આવી જાય છે. બાકી તમારે એ થવું છે કે હવે તમે કીધું કે જે મોટીવેશન તમે બારસ જે મુવી તમે કીધી તે મેં પણ જોઈ લી કારણ કે એમાં શું કરે અને શું કે લોકો પેલું યુ પી એસ સી જે એકઝામ છે ક્રેક કરે બધું સમજાવેલું સ્ટોરી બતાવેલી છે એટલે ખુબ સારું કેહેવાય મુવી આપડે જોવી જ જોઈએ. આપણે પણ આપ સારું એવું સારી એકઝામ ક્રેક કરીએ અને આપણા માતા પિતાનું નામ રોશન કરીને આપણું પણ નામ રોશન થાય. આપણા સમાજનું, આપણા દેશનું એ માટે આપણે આવું બધું કરવું જરૂરી જ છે. કારણ કે આવી મૂવી જોશું તો પછી આપણામાં પણ એ જુસ્સો વધશે અને આપ આપણને પણ મોટેશન મોટિવેશન મળશે અને બાકી તો મને બીજું તો આવી બધી મૂવી જોવાનું ગમે છે અને સાઉથની મૂવી પણ મેં ખૂબ જોઉં છું અને સાઉથની મૂવીમાં શું ડેસિંગ હોય છે, શું એક્શન હોય છે શું પેલું ફાઈટિંગ હોય છે તે મને ખૂબ ગમે છે. અહીં તમે જાણો જ છો કે હમણા મૂવી પડેલી છે જેમ કે ટોક્સિક કરને ટોક્સિક કનને મૂવી પડેલી છે સાઉથની તે મેં જોવા વિચાર કરીયો છે થિયેટરમાં સારું ટો ભાઈ મળી પાછા હવે થિયેટરમાં મારે જોવાનો વિચાર છે ટોક્સિક જોવાનું ત્યારે આપણે મળીશું. તમને પણ કેવા કે ક્યારે જવાનું છે તે માટે.
હા ચાલો મળશો ત્યારે આપડે વધારે ઊંડાણપૂર્વક માં વાત કરીશું.